એકદમ મજામાં મારો અવાજ સારી રીતે આવી રહ્યો છે.
હા હા અવાજ તમારો સારી રીતના આવી રહ્યો છે હ હું તમને થોડીક બાળપણની આપણે યાદો થોડીક ક્યાં હશે કે આપણે નાના દારે સ્કૂલમાં જતા એક સાથે અને તે આપણે જેમ કે ખૂબ જરૂરી છે કે આપણે નાના હતા ત્યારે આપણે અ જતા હતા અને ત્યાં આપણે ક્રિકેટ હોકી કબડ્ડી અને અન્ય પ્રકારના રમતા હતા. અને આપણે તળાવમાં કે અન્ય જગ્યા જે ત્યાં પણ રમતા હતા અને તે ખુબ જરૂરી છે કે નાના ક્રિકેટ અને અન્ય વસ્તુઓ પણ રમતા હતા અને બાળપણ આપણે ખુબ જ મસ્તી કરી હતી આપણને ખુબ જ દુકાનનુ અન્ય વસ્તુઓ પણ ખાધી હતી અને તે બાળપણમાં આપણે ખુબ વધુ અ કર્યું છે એવું મને તો લાગે છે બાળપણમાં ઘણી બધી યાદો છે.
હા તમે કીધું તે પ્રમાણે આપણે બાળપણની ઘણી બધી એવી બધી યાદો છે કે આપણે તે ભુલાવી શક્યા નથી આપણે બધા નાલ્લા હતા ત્યારે એકસાથ તે રમવા જતા અને એક સાથે લેશન કરતા એક સાથે સ્કૂલે જતા એક સાથે જમવા જોવા બેસતા એવી ઘણી બધી યાદો છે જો આપણે ભૂલી શકતા ને તે કરીને આપણી બાળપણની યાદો ખુબ સારી છે આપડે રમવા જતા એક સાથે ક્રિકેટ રમતા હોકી રમતા તમે કીધું તે પ્રમાણે થી ફૂટબૉલ રમતા ઘણી બધું જો બાળપણની યાદ રખોડીઓ રમતા પતા રમવા જતાએ ઘણી નાનીથી મોટી આપણે એક સાથે બધું જીવન વિતાવ્યું જેથી કરીને આપણે બાળપણની હાલત એવી ઘણી બધી બની ગઈ છે અને હમણાં ના જમાનામાં એવું કઈ ચાલતું નથી આપડી જો બાળપણની યાદોં આપણા સહારેજ છે આપણી બધી એવી ઘણી બધી નવી જૂની વાતો છે આપણે જાતા પણ એમાંથી
યાદો આપણને યાદ આવી જાય છે આપડણે ઘણા બધા ભાવુક થઈ જઈએ છીએ એટલે જૂની યાદો આપણા જીવનમાં ખૂબ જરૂરી છે જેથી કરીને આપણે આપણો સમય પાછળથી વિતા ી ત્યારે આપણને ઘણું બધું તેમાંથી નવું શીખવા મળે છે જાણવા મળે છે કે આપણે પણ એવી બધી વાતો કર અને જાણતા હતા એ બધું રમતો રમતા હતા એક સાથે સ્કૂલે જતા સવારે ઉઠતા અને એક સાથે બધા સ્કૂલે જ હતા જેથી કરીને આપુને- તમે શું
હા તમે કીધું તેમ બાળપણમાં આપણે ઘણા પ્રકારની રમત રમતા હતા. પેલા ટ્યુશન જતા હતા સાયકલ પણ લેવા જતા હતા એની પણ ખુબ યાદો છે અને એકબીજા હથના ખૂબ મસ્તી પણ કરતા હતા અને જ્યારે પણ આપે એકબીજા ના ટિફિન ખા હતા તે ખૂબ જ જરૂરી છે અને બાળપણના અજુ પણ સ્કૂલ મારી સાથે છે તેઓ આજે પણ સાથે ફરે છે અને તે ખુબજ મજા આવે છે આપણે મામાના ઘેરે જતા હતા બાળપણમાં અને ને ઘેરે જતાં હતા. આજના આધુનિક યુગમાં તો બધા મોબાઈલ પર કે અ બધા કશ્મીર ને આજ ફરવાના અને એવું બધું થાય છે અને તે હમણાં આપણે તો હારું હતું કે આપણા આપણા હાથમાં પેલો ડબલ્યુ ફોન હતો એટલે આપણને કઈ એવું લાગે નહી કે આપણે એવું બધું કરવું જોઈએ અ તે ખુબ જરૂરી છે.
હા તમે કીધું તે પ્રમાણે આપણા આપ બાળપણ હતું ત્યારે આપણા પર એવો કોઈ સ્માર્ટફોન આપડા પર ડબ્બા ફોન હતા તેમાં આપડે પેલી કાર વાળી ગેમો રમતા હતા પછી સાપસીડી વાળી ગેમો રમતા હતા પછી આપડે સ્નેક વાળી ગેમો રમતા હતા એ પછી ઘણી બધી એમાં જૂના ફોનમાં નાલા ફોનમાં એટલી બધી તો ગેમો આવતી ન હતી પણ ના ફોનમાં જે બે થી ત્રણ ગેમો આવતી હતી તેને રમીને આપણે આપણો સમય પસાર કરતા હતા જે આપણા બાળપણની એક સુનેરી યાદો છે જે આપણે કભી ભૂલી શકતા નથી જેમાં કે આપણે દડા રમવા માટે દરરોજ સવા સવારે સ્કૂલોમાં જઈએ છે પછી પતાવીને સીધા જમીને ત તળાવ ના કિનારે જે રસ્તો આવેલો છે તેના પર આપણે દડો રમવા માટે જઈએ છીએ તે બાળપણ ની ખુબજ સારી ને યાદો છે જે આપણે કભી ભૂલી શકતા નથી એવી બધી ઘણી બધી એવી નાની મોટી યાદ યાદો છે કે આપણે સ્કૂલે થી છૂટીને રમવા માટે જતા અને પછી ઘરે આવતા નથી જેથી કરીને ઘર વાળા પણ આપણ ને શોધવા માટે નીકળતા હતા કે પોયરો કા ગયો છે પણ તે આપણને મળતા ન હતા કેમ કે આપણે રમ રમ્યા જ કરતા હતા જેથી કરીને એવી બધી નાલી થી મોટાથી લઈને ઘણી બધી એવી બાળપણની યાદો છે. જો અમારા વચ્ચે છે પણ અમે તેને કરતા નથી.
હા તમે કીધું તેમ બાળપણની ઘણી યાદો છે. આપણે સાયકલ લઈને ગમે ત્યાં ફરવા જતા હતા પેલા ચાલવા ને એવા જતા હતા નાના ત્યારે ખુબ મસ્તી કરતા હતા, રમવા જતા હતા. ક્રિકેટ રમતા હતા અને આપણે જયારે પણ સ્કૂલની રિસેસ મળે ત્યારે આપણે ક્રિકેટને એવું ખુબ જ રમતા હતા તે ખુબ જ મજા આવશે. આપણને ત્રણ રિસેસ કેવી મળતી હતી તેમાં એક રિસેસ માં ખાતા હતા અને બીજા રીસે રીસેસ માં રમતા જતા એવું મન તો યાદ સે આજે બી અને તે ખુબ મજા આવે છે આજે પણ તે યાદ કરીને બધું એટલે બાળપણમાં આપણે એ ખુબ વધારે વધારે જોયું છે એવું તો મન તો લાગે અને હમણાં તો અ સારું લાગે છે કે બાળપણમાં ઘણી બધી એવી રમતો જેમ કે હોકી રમતા હતા. બાળપણમાં આપણે લોકો ખોટી અને અન્ય વસ્તુઓ પણ રમતા હતા. પત
હા તમે કીધું તે મણાપ લખોટી ઓ રમતા હતા, રમતા હતા એવી બધી ઘણી બધી જૂની રમતો છે જે આપણે બાળપણ માં રમતા હુંતા. ખાસ કરીને આપણે ધૂળમાં રમવા માટે જ્યારે કોઈ પણ જાત્રાઓ આવતી હતી કે અટવાળઓ આવ આવતા હતા. દશેરો આવટું હતું ત્યારે આપણે ઘણા બધા એવા નાલા નાલા મોટા મોટા ઘરવાળાઓ પાસેથી રમકડા લઈ માંગતા હતા જેથી કરીને આપડી આપણા મિત્રો સાથે તે રમીને આપણે સયો સમપ વ્યતીત કરતા હતા જેમાં ઘણી બધી મજા પણ આવતી હતી પણ હમણાં એવું કઈ પણ હાલમાં જોવા મળતું નથી. આપણે જયારે નાલા હતા ત્યારે આપડે ઘણા બધા એવી જગ્યાએ ફરવા પણ જતા હતા. માસીને ઘરે જતા હતી પછી મામા ના ઘરે જતા હતા, ફુય ના ઘરે જતા હતા પણ હમણાં કોઈ પણ એવું કરતું નથી. આપડી બાળપણની યાદો માં આપણે ઘણી બધી એવી નાની થી મોટી જગ્યાએ જતા હતા વરસાદ મા વરસાદમાં ફરવા જતા હતા સ્કૂલે જતા હતા ત્યારે વરસાદ વધુ આવતો હતો ત્યારે આપણને રજા પણ મળી જતી હતી. હમણાં એવું કય વરસાદ મોટા થઈ ગયા છે એટલે હવે વરસાદ આવે તો પણ આપણને રજા મળતી નથી. જેથી કરીને આપણી બાળણની યાદોમાં આપણે ઘણી બધી એવી વાતો છે. જો આપણે તેનો સમાવેશ કર્યો તો પણ વાત પૂરી થાય એવી નથી જેથી કરીને આપણી બાળપણની એવી નાની મોટી યા - યાદી આપણા વચ્ચે છે. આપણા માટે ઘણું બધું સારું કેહવાય છે કારણ કે આપડી બાળપણની જ આપ- યાદો આપણા મોટે થઈએ તે સાથે રહે છે જેથી આપણે જો નાલા સમયે જે આપણે યાદો પૂરી કરી છે બાળપણની તે આપણા માટે ખુબ જ લાભદાયક છે અને આપણે જે વાતો પૂરી કરીએ છીએ તે આપણે મનમાં રહી જાય છે આપણ પછી પાછળ જતા પણ યાદ આવે આવે છે એટલે આપડી પા્પન ની યાદો ખુબ જ જરૂરી છે તમારું શું?
તમે કીધું તેમ બાળપણમાં આપણે ઘણા પ્રકારની અ રમત રમા અમે પેલા પણ કી ઘુ ત્યારે મ તમે કીધું તેમ લખોટી રમતા હતા અને અન્ય પ્રકારની ખેલ રમત રમતા હતા આપણે અ સ્કૂલ ટ્રીપમાં નેવા જતા હતા ત્યારે ખુબ જ મજા આવતી હતી જેમ કે સ્કૂલ ટ્રીપમાં આપણને ઘણી બધી સ્થળે લે જતા હતા પાવા ગઢ થી માંડીને જુનાગઢ થી માંડીને કચ્છના રણ થી માંડીને અન્ય ઘણે ઘ ઘણા પ્રવાસો આપણે પણ સાથે કર્યા છે. અને તે ખૂબ જરૂરી છે કે તેના લીધે આપણને ખુબ સારું લાગે છે, અને એ એ તનાને ઘણી બધી પેલું પણ મને લાગે છે.
હા તમે કીધું તે પ્રમાણે આપણે આપણ ને નાના હતા ત્યારે આપણને સ્કૂલો માંથી પ્રવાસી લઈ જતા હતા જ્યાં ઘણી બધી એવી જગ્યાવ છે જેમ કે તિથલ થી માંડીને બરુમાળ થી માંડીને ગણી જોવાયક સ્થળો આપણને ફરવા લઈ જતા હતા નાના હ તા ત્યારે આપણને એવું બધું જ જ નવી નવી જગ્યાએ ફરવા જવાનો ઘણો બધો શોખ હતો. આપણે ઘરેથી પરમિશન લઈને પછી આપણે એવા બધા ટ્રીપ પર જતા હતા પણ હમણાં ન એવી બધી યાદો તાયારની આપણા વચ્ચે રહી ગઈ છે, આપણે એવી ઘણી બધી જગ્યાએ નાના હતા ત્યારે ગ ગ ગયા હતા પરંતુ હમણાં એવું કઈ પણ હાલમાં થતું નથી આપણે નાના હતા ત્યારે સ્કૂલે થી જે છેલ્લો દિવસ હોય છે, ત્યારે આપણે ઘરે આવીને ફક્ત મામાના ઘરે જવાનું જ વિચારતા હતા જે રાત થઈયે એટલે આ પણે મામાને ઘરે પહોંચી જતા હતા અને પૂરું વેકેશન ત્યાં જ પસાર કરી ત થી પછી સ્કૂલ ચાલુ થવાની હોય તેને આગલા દિવસે જ આવતા હતા તે આપણા માટે ખુબ જ મજાનો મજાની તારીખો અને વારો હતા જે આપણે તરત જ ક્યારે પૂરા થઈ જ તા હતા પુરૂ વેકેશન તે આપણને ખબર પડતી ન હતી તેથી કરીને આપણી બાળપણની આદત ખુબ જ જરુર તમે શું કે?
તમે કીધું તેમ બાળપણની યાદો તો ખુબ જ સુંદર છે. આપણે અ આપડે તળાવ કિનારે બેસીને આપણને રાતના પણ પેલું ફાયર કેમને એવું સળગાવતા હતા એ પણ આજે ખુબ જ યાદ આવે છે, અને તેના લીધે આપણે બાળપણ ઘણી એવી અ જગ્યા સાથે ગયા પણ છે, આપણે ક્રિકેટ રમ્યા છે અને આ પણે સાથે સાથે ઘણા ઈવેન્ટ પણ કર્યા છે, જેમકે વૃક્ષારોપણને માણીને અને ઘણી ઘણી પ્રકારના જેમ કે વિજ્ઞાનમેળા માંથી જ આ જ જવાનું કે અન્ય ઘણી એવું જ જગ્યાએ જવાનું તે પણ આપણે સાથે મળીને કર્યું છે તે ખુબ જ જરૂરી છે કે આપણે વિજ્ઞાન મેળામાં કે અન્ય મેળામાં પણ ગયા છે, અને તેના લીધે આપણને ખુબ જ સારું લાગે
હા, તમે કીધુંતુ એમ આપણા આપણા સ્કૂલમાં બી ઘણા બધા એવા વિજ્ઞાન મેળાઓ આવ્યા છે, ઘણા બધા બારના વિદ્યાર્થીઓ પણ આવ્યા છે, આપણી સ્કૂલમાં વિઝિટ કરવા માટે ઘણી બધી સ્કૂલો વિઝિટ કરવા માટે આવી છે, તે તેમાં ઘણા બધા એવા એવા નવા નવા પ્રયોગો આપણે જોયા છે, જે આપણે સ્કૂલમાં આવીને આપણને ખવાડતા હતા, જેથી કરીને એવા ઘણા બધા નવું નવું, આપણને જા મલ્યુ છે, અને ઘણું બધું શીખવા પણ મળ્યું છે, એટલે આપણે બાળપણ ની યાદોમાં એટલી બધી ઘણી મણી રમતો રમ્યા છે, આંબાળા પીપડી થી માંડીને લખોટીઓ પતાઓ અને તેના કા અને આપણે બાળપણની યાદો ખૂબ જ શુખદાયક છેજે, આપણને મોટા થઈને ઘણી બધી યાદો આવે છે, એક સાથે આપણે ક્રિકેટ રમતા હતા, વોલીબોલ રમતા હતા ફૂટબોલ રમતા હતા, અને એવી ઘણી બધી રમતો રમતા હતા, રમકડાઓ રમતા હતા અને એવી નાની, મોટી રમતો પણ રમતા હતા જેથી કરી તે આપણા માટે, ખૂબ જરૂરી હતી, જે આપણને બાળપણની યાદો આપણા માટે ખૂબજ જરૂરી છે, અને બધી, યાદો પણ આપણા વચ્ચે એકઠઠી થઈ છે. અને તે આપણને જોવાલાયક બી પણ બ બને છે.
હા, તમે કીધું એમ ખુબ સારો છે, કે આપણને ઘણા બધા જોવાલાયક બાળપણમાં કામ કર્યા હતા, અને તે આજે પણ આપનને જીવવાનું શી છે, આપણે ઘણા જણા પણ પાસે જોયું કે આપણે તેઓ કઈ રીતના જીવે છે છે, અને આજે આપણે પણ એજ રીતના આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે, કે આપણે બીજાને જોઈને તેના લીધે ખુબજ સારુ લાગે, કે કોઈ અફસર બયને કોઈ ડોક્ટર બન્યું કોઈ એન્જિનિ પછી તે ટીચર બન તેના લીધે આપણે પણ એવુ, જ બનવું જોઈ તો લાગે છે.
તમારી વાત એકદમ સાચી છે કે આપણા બાળપણના ઘણા બધા મિત્રો હવે મોટા થઈ ગયા છે. આપણને ઘણા બધા યાદો પણ આવે છે, અને તેઓ ઘણા બધા તરક્કીમા આગળ પણ વધ્યા છે. તેઓ કોઈ ડો બન્યું છે, કોઈ એન્જિનિયર બન્યું છે, કોઈ ક્રિકેટર બન્યું એવા આપણા બાળપણના મિ ત્રો આપણે, બાળપણની યાદો સાથે વીતીને આટલા મોટા થયા, અને આપણી સાથે રહીને લા બધા આગળ વધ્યા આપણને ખુબ જ સુખદાયક લાગે છે, અને આપણા સાથે રહીને તે મોટા થઈને, આટલું બધું આગળ વધી ગયા અને પોતાના પરિવારમા સાથે ખુશ રહે છે, તે ઘણું બધું સારું આયસ છે, જેથી કારણે આપણને બાળપણની યાદોમાંથી ઘણી, બધી મોટા થઈ તે બાળપણ સાથે, એકઠ્ઠા રમીને આપડી વચ્ચેથી આગળ. આવ્યા અને આ આપણા સાથે રહીને, તેઓ આગળ વધ્યા અને મોટા થયા પછી, તે આપણી યાદોમાં રહે છે, હંમેશા યાદોમાં આવે છે, અને તેઓ અમારા સાથે રહે છે, ચાલો તો આપણે પછી વાત કરીશું હવે
હા, ચાલો